હલો અવાજ આવે છે ને
હા આવે છે અવાજ તમને આવે છે મારો અવાજ
ઓ મને પણ કમ્પ્લેટ આવે છે તમારો અવાજ
તો આજે આપડે પુસ્તકો વાંચવાની ટેવ કેમ રાખવી જોઈએ એના વિશે વાત કરીએ બરોબર
ઓકે મને તો પુસ્તકો વાંચવાનો એટલો બધો શોખ છે ને મારા મ્મ તે પુસ્તકો આપણા સાચા મિત્ર છે
હા એ વાત તો તમારી સાચી પુસ્તકોમાં જેથી આપણને કેટલું બધું અલગ અલગ નવું નવુંવા જાણવા મળે છે અને હવે તો ઓનલાઈન પણ પું પુસ્તકોને આપણને જોવા મળે છે ઓમ આપણને કેવું થતું હતું કે જો પુસ્તક આપડે બજાર માંથી ખરીદવા પડે ક પછી લાયબ્રેરી માંથી જઈને લાવા પડે અને હવે તો એ પ્રશ્ન જ જતો રહ્યો છે
હા અત્યારે તો પાછું એટલી બધી એપ્લિક આવી ગઈ છે ને કે એની અંદર આખી આખી પુસ્તક એની અંદર જ આવી જાય છે કારણ કે એ આપડે ખાલી એપ ડાઉનલોડ કરી દઈએ ને અને ખાલી એમ લખી કે એવરણ પાંચની ઇંગ્લિશની બુક એ પણ ઓટોમેટિક આવી જાય છે અને એટલું બધું હવે એડવાન્સ થઈ ગયું છે ટેકનોલોજી
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું કોઈ આપણને જો ક્વેશચન કે એવું હોય પ્રશ્ન હોય કોઈ પણ અંદર આપ્યો હોય તો એના વિશે તો આપણે તરત સર્ચ કરીએ ઓનલાઈન તો એના વિશેની માહિતી પણ આપણને તરત જ મળી જાય છે
અને પાછી પુસ્તક ની અંદર તો એવું પણ થતું હોય કે આપણને ખુબની માહિતી ની અંદર ક્યાં હોય ને એ આપણે ખબર હોતી નથી અને આમ મોબાઈલની અંદર જે પુસ્તકો આમાં ખાલી સર્ચ મારી રહ્યા ને તો પણ આપ આપ એને ઈઝીલી માહીતી ફાસ્ટ મળી જાય છે એથી કરીને આપડે ટાઈમમાં ઓછો મજે છે.
હા એ વાત તો સા સાચી જ છે તમારી કે ટાઈમ પણ ઓછો બગડે છે આપડો
પુસ્તક વાંચવાથી આપણને સારા નચારો પણ આવે છે અને જી-જીવનમાં આગળમાં વધવાની પ્રેરણા પણ મળે છે
હા તો તમે પહેલા જણાવ્યું કે તમને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે તો તમે જણાવશો કે પુસ્તકો વાંચવાથી કેવા કેવા ફાયદા થયા છે તમને
મને ઘણા પણ ફાયદા થયા છે કે મારે અત્યારે હવે તો કોલેજને બધુ પતી ગયું છે એ પુસ્તકમાંથી એટલું બધું જ્ઞાન મળતું હોય છે ને કે આપણને કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એનામાં પણ આપડું મગજ એટલું પાવરફુલ થાય છે અને આપડે જે વિચારવાની શક્તિ છે એ પણ આપડી વધી જાય છે અને આપણને કોઇ બિઝનેસમાં એવા કોઈ પણ આઈડિયા હોય નવા નવા આઈડિયા પણ આવતા હોય છે એ પુસ્તક નું જ્ઞાન બધીય ઉપયોગી થતું હોય છે
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ અમારે તો અત્યારે હવે ભણવાનું ચાલુ હોય તો એના ભેગું પુસ્તકો વાંચવાનું અમારે થતું જ નથી અલગ નવા કારણ કે અમારા ભણાવાના જ પુસ્તકો એટલા બધા હોય છે ને કે બીજા પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી મળતો
અને આપણને આપડે જે ખાલી વિષય જે આવતા હોય ને આપડે ભણવાનું ચાલુ હોય એ ખાલી એ આપણે સરખી રીતે જો આવડી જાય તો બીજું કઈ નહી તો આપણને ભવિષ્યમાં કોઈ પણ આપણે સામાન્ય જ્ઞાન હોય કે બધું આપણે મગજમાં વધારે રે. અને કોઈ પણ નાના નાના ટાસ્ક આવતા હોય કે કો પણ આપણે ઝી જીવનમાં કાક ને કાક તકલીફ જ નાની નાની આવવાની જ છે ત એમાં પણ આપણને આપણું મગજ એટલું પાવરફુલ થઈ જતું હોય છે ને અને એના સામે નડ નડવાની આપણે શક્તિ પણ મળતી હોય છે. પુસ્તકમાં એટલી બધી તાકાત હોય છે.
હા એ તો મેં પણ સાંભળ્યું છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમે જો તમે આ જે શ્રીમદ ભાગવત ગીતા આવે છે ને તો એ તમે એક વાર વાંચ ચી લો અને તમારા જીવનમાં તમે ઉતારી લો ને એટલે જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ને તો તમારો એ મુશ્કેલી નો હલ એ શ્રીમદ ભાગવદગીતામાં તમને મળી જ જાય. એવું લોકો કેતા હોય છે ઘણા એવું સાંભળે છે.
હા એ વાત તમારી સાચી જ છે અને પાછું આપણે દરેક જો કાક ને પુસ્તકો માનતા હોઈયે ને તો આપડે જે આપડ શબ્દ મંડોય છે ને એ પણ વધે છે. અને આપણને બો બોલવાની એ હ ની ઉ પ્રોગ્રામ હોય. તો એ બોલવાની પણ આદત થઈ જાય છે અને કોઈ પણ લખવાની કળા પણ આપણને આખી અલગ આવડતી હોય છે.
હા એ વાત તો તમારી સાચી અને આપણે જો તમે પુસ્તકો વાંચ વાથી આપણને ચોપડીમાં જે જ્ઞાન હોય એ મળે બરોબર. અને આપણેે મોબાઈલ વાપ કરીએ તો એનાથી આપણને નવ પણ જાણવામાં આવે તો તમારા માટ માટે શું વાપરવું વધારે યોગ્ય છે, મોબાઈલ માંથી જાણકારી મેળવી કે પછી પુસ્તકો માંથી.
મારા ખ્યાલથી જો પુસ્તકથી આપડે જ્ઞાન મેળવીએ. એક તો આપણને આંખોને નુકસાન ઓછું થાય અને. હછું આપણે મોબાઈલ મ જો આપડે પુસ્તક ને કઈ વાંચીયે નેઈ મેસેજ આવે તો પછી આપણનું એનું ધ્યાન એના ઉપર જ જતું હોય છે. પુસ્તકની એવી વસ્તુ છે ને કે આપણે ક્યાંય પણ બેસીને વાંચી શકીએ અને એના કારણે અને એનાથી આપણને એકાદ આપણે એકાદ નતા પણ વધે છે. અને આપડ માનસ વિચારો જે છે ને એમાં પણ આપણ સારું જ થતું હોય છે.
હા તો તમારા મતે પુસ્તકો વાંચવાથી જે આ ફાયદાઓ થતા હોય છે તો દરેક વિદ્યાર્થીને ઓમ જેમને શોખ હોય પુસ્તકો વાંચવાનો તેમ દિવસનો કેટલો સમય પુસ્તકો વાંચવા માટે ફાળવવો જોઈએ?
હા ખ્યાલ થી એમને જોય ને ઇન્ટરેસ્ટ જેટલો ઇન્ટરેસ્ટ વધારે થતો હોય ને બધો ઇન્ટરેસ્ટ ને એને પુસ્તકમાં જ આપવો જોઈએ. અને એનો સમય જે તમે કહો છો તો એ જે સમય છે ને એને હ બસ સુધી મજા આવે. આનંદ મોત્તવ વાંચી શકે અને સમજી શકે. તો એટલું ટાઈમ એને હેને આપવો જ જોઈએ. કારણ કે આપડે અત્યારે બધું જ ટેમ મોબાઈલની અંદર આપતા હોઈએ. આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર આપડે. આ ભાઈ એક્ટિવ ને હોયએ જ છીએ. તો એના અડધા પુસ્તક તો સારું જ છે.
હા તો એમાં જ આપણને મેં જોયું છે, ઘણી જગ્યાએ તો પ્લે સ્ટોર ઉપર કા ત્ર ત્રણસો વીસ કે એવી રીતે પૈસા ઉપર ઈ બુક્સો જોવા મળે છે. એવી બધી આપણે વાંચવી જોઈએ કે ના વાંચવું જોઈએ.
મારા ખ્યાલથી એના કરતા આપડે હેને પુસ્તક ખરીદવી જોઈએ. એથી કઈને આપડે કગ કાગળ હોય તો એવું છે, કાગળ ની ઉપર આપણે અંડરલાઈન કરી શકીએ. જેથી કરીને આપડે કોઈ પણ ટોપિક હોય. વધારે સરળતા થી સમજવું હોય વાંચે અને એને મુદ્દો હોય કે આપડે અંડરલાઈન કરેલો હોય. બધું કરવામાં આપડે સરળતાથી મળે અને આપડી આંખોમાં તકલીફ હો હોય છે, અને લાઈટ બાઈટની કોઈ જરૂર નથી હોતી. અને એના પણ ફાયદા થતા જ હોય છે
હા એ વાત તો તમારી સાચી છે, અને જો આપડે તમે કીધું કે. ચોપડીમાંથી આપણેે ખરીદીને પુસ્તકો વાંચવી સારી. તો એની જગ્યાએ આપડે જો લાયબ્રેરી. થી પુસ્તકો લઈ આવીને વાંચે તો આપણને ખરીદવાના ખોટા પૈસા. પણ ના બગડે અને આપડો શોખ પણ પૂરો થાય.
હા એ તો વાત તમારી સાચી જ છે, અને. પાછું એમ બીજા પણ ફાયદા હ છે, કે આપડા જેમ મસ્તકો છે, એમ લાવવા. લાયબ્રેરીની અંદર
ઘણા એવા જે સામાન્ય જ્ઞાન જે આપડું વધારે. એના પણ મસ્તકો હોય છે, કે પછી આપણને કોઈ બિઝનેસ સારો એવો કરવો હોય. તો એના પણ હસ્તકો અલગ આપણને જોવા મળતા હોય છે. તો એવા આપડે નવા નવા આઈડિયા આવે અને આપડે ન સમય બધું કામ જવાનું છે
હા એ વાત તો તમારી સાચી કે આપણને નવા નવા આઈડિયાઓ આવે અને એ બધું જાવા મળે અને તમારા મતે. પુસ્તકો વાંચવા બેસવું હોય તો આપડણે કેવી જગ્યા ઉપર બેસવું જોઈએ ખુલ્લા વાતાવરણમાં. ત્યાં કોઈ ના હોય કે પછી આ લાઈબ્રેરીમાં કે એવી રીતે કે.
લાયબ્રેરીની અંદર બધી પુસ્તકો તો અત્યારે અમારી આ પાસ બધી લાયબ્રેરીઓ છે, ને. લાયબ્રેરીની અંદર એવું બધું કરેલું હોય છે, ને શેટ એ એકદમ શાંત વાતાવરણ હોય કે બારનું કોઈ. પણ અવાજ અંદર આવતો નથી તો એનામાંથી આપડે શું ફાયદા થાય કે આપણ. એકદમ શાંત વાતાવરણ હોય ને તો વાંચવાની પણ મજા આવે અને. જ્ઞાન પણ સારું મળતું હોય છે, મારા ખ્યાલ થી તો આપડે. લાયબ્રેરીની અંદર જ બેસવું જોઈએ.
હા અને જો તમે કીધું કે જ્ઞાન પણ પુસ્તકો વાંચવાથી બરોબર તે આપડે વાર્તા ના એવા પુસ્તકો ઉપયોગી બ ન કે ના બને આપડે કોઈ વાર્તા હોય કેવા.
વાર્તા માંથી પણ આપડ ઘણું એવું સારું શીખવા મળતું. હોય છે. અને વધારે નહી તો આપડે વધા નહી તો આપડે અડધો કલાક જો આપડણે ખાલી બધામાં. ના મા બી એ ને તો આપડે જિંદગીની અંદર સારા એવા આપણે પુસ્તકો. રાંગ હરી શકીએ છીએ વાચી ને અને સારું એવું નોલેજ પણ આપડ મળી જાય કારણ કે દરરોજ નો અડધો કલાક જેટલે આપડે
હમ
અ સીધધ જે માણસ જો આપડે સારા પુસ્તકો વાંચેલા હોય કેટલું બધું આપને જ્ઞાન મણે મળી જાય ખાલી અડધો કલાક આપડે આપ્યો હોય તોય હોય પણ ટાઈમ
હા એ વાત તો તમારી સાચી ઘણું બધું આપણને જ્ઞાન મળી જાય
હ મારું એવું નથી કેવું કે ખાલી મોબાઈલ નામ વાપરવું જોઈએ મોબાઈલ પણ વાપરવો જોઈએ, પણ વધારેની તો આપણેે જો થોડું ઘણું આપડે ઇન્ટરેસ્ટ હોય મસ્તક મળ તો અડધો કાખ તો આપો જ જોઈએ
હા એ વાત તો તમારી સાચી તો પછી તમને હમ કેવા પ્રકારના પુસ્તકો વાંચવા ગમે.
અને ત્યાં બધા જેમ વાર્તાઓ હોય ને એ બધા પસ્તકમાં વાંચવાની બધા મજા આવે કારણ કે મને ભણવાનો શોખ ઓછો હતો પહેલે થી પણ હજ વાર્તાઓ હોય જેમ નવલકથામાં કથા હોય છે આ બધું વાંચવાનું થોડું અમ વધારે ગમતું પેલેથી. એ મશીન બસ તુરી હઆ હૈ કે ના સે આપડે તક કોઈ પણ વાર્તા હોય એના મેસે મનમાં વધારે ઇન્ટરેસ્ટ થતો હોય છે
હા એ વાત તો તમારી સા ઠીક છે પરંતુ આજકાલ લોકો પુસ્તકો ઓછુ વાંચવાનું કરે છે તો એનુ તમે શું તમારા માટે શું છે એનું કોઈ કારણ ખાસ?
પરીક્ષા ના જો આપડે પરી ને દુધી આપ વિચારીએ તો બધા લોકો પરીક્ષા ના હેતુથી ખાલી જે આપણ નેપરીક્ષામાં પાસ થાય ને એટલું જ માંનતા હોય છે પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો વાંચવું જોઈએ. જેની અંદર ઇન્ટરેસ્ટ કે અત્યારે પુસ્તકોમાં એટલું બધું અલગ અલગ જાત ના પુસ્તકો આવી ગયા છે ને કે આપણને મનોનોરંજન જેમાંથી આપણને મળતું હોય વાર્તા હોય કે જે પણ હોય કોઈ પણ તમ ગમતું હોય એમ વાચવું જોઈએ મારા ખ્યાલતી તો
હા તો હા તમારા સાથે પુસ્તકો ન વાત કરીને મને પણ એમ થાય છે કે હવે મારે પણ પુસ્તકો વાંચવાની તેવ રાખવી પડશે
ઓકે, સારું ધન્યવાદ.
બાય.